હેલો કેમ છે તું, વલી ઘણા બધા લાંબા સમય પછી તે મારો સંપર્ક કર કર્યો.
અરે યાર હું તો એકદમ મજામાં છું. જો ને યાર થોડુંક કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. એટલે હું તને કોલ ના કરી શકી. તું કેવી છે ઘરે બધા કેમ છે?
બસ અલહમદુલલા, અહીં છે ને ખુબ સરસ ચાલી રહ્યું છે. તો તારી યાદ આવતી હતી મને આજે. અને આજે રજા પણ હતી એટલે મેં વિચાર્યું કે તારી સાથે નિરાતેે બેસીને એક લાંબી વાત કરુ.
હ. બઉ સારું કર્યું કર યાર તે વાતો કરવા માટે તો આજનો દિવસ એમ એકદમ બેસ્ટ છે જો, હવે તો ડિસેમ્બર મહિનો પણ શરૂ થઈ ગયો છે અને નાતાલ નો તહેવાર બસ આવવાની તૈયારી જ છે, એટલે તારે સાથે વાત થઈ જાય તો સારું ને આપણે શું તૈયારી કરવી એ પણ ખર ખબર પડે તારે શું ત્યાં તૈયારી ચાલે.
અરે હા, નાતાલની તો હે ને કઈક અલગ જ મજા હોય છે, કેમ કે શિયાળા ની ગુલાબી ગુલાબી ઠંડી હોય, અને બજારોમાં છે ને અત્યારથી જ રોનક જોવા મળે, તો હને હું ગઈ કલેને બજારમાં ગઈ હતી.
હ
તો ત્યાં છે ને સાતા કલોઝ ના માસ્ક પછી સ્ટાચ. અ એની ક્રષ્ણ સ્તિ સજાવેલા હતા અને મારા ભત્રીજાઓ પણ બે સાથે હતા તો મને કે કે મારે સાતા ક્રુઝ ના મા વે વાજ છે. પછી મેં મને છે ને તારી યાદ આવી એટલે મને એમ થયું કે અમે સાથે મળી ને તો બધી ખરીદી કરશું, અને જોઈને તો મારું મન જ ખુશ થઈ ગયું.
હ એકદમ સાચી વાત છે મને પણ નાતાલ ની જમઝમાટ અને ઉજવણી તો બહુ જ ગમે. ખાસ કરીને અ કેક અને પ્રેસ્ટી એ તે આ વખતે ઘરે કેક બનાવવાનું વિચાર્યું હે કે બહારને બેકરી માં લાવવાનો વિચાર હે તારો શું વિચાર હે આ વખતે?
એ એમાં એવું હતું કે હે ને ગઈ વખતે તો આપણે મેં હ ને બારથી જ કેક ઓર્ડર કર્યો એટલે મેં તો હેને આજરે તો નક્કી જ કર્યું કેેને હું ઘરેથી જ બનાવીશ, કેમ કે ગયા વર્ષે ઓલા જે ડ્રાયફ્રૂટ અને પ્લમ કેકની રેસીપી મેં જોઈ હતી ને. અ હું એજ વાપરવાની છું આ વખતે.
વાહ તે તો ખુબ સરસ કહેવાય, અ અને મે હો ને ઓલી વખતે ક્રિસમસ માં કઈ ખાસ એટલું ડેકોરેશન નહોતું કર્યું પડ આ વખતે તો ને, મને એમ થાય છે કે બહ મસ્ત ડેકોરેશન કરું. તો ડેકોરેશન માટે શું પ્લાનિંગ તે કઈ કર્યું છે?
હા અમે તો હે ને એક નાનકડું સુંદર હે ને ક્રિસમસ ટી લાવ્યા છે કેમકે ત્યાં મોટું હતું પણ પછી બહુ મોટું તો આમ એકદમ સુંદર નહોતું લાગતું એટલે નાનું ગય તો અમે નાનું લાવવા અને એને હે ને કલરફુલ લાઈટ એમાં રાખશું પછી નાના નાના ઘંટડીઓ એના અંદર અનેેને ગિફ્ટ બોક્સ થીને સજાવી દેસું કે મ કે ઈ લઇટિંગ વાળું જ છે પછી આ બધું આવી રીતે સજાવશું પણ સાચું કહે તું આ વખતે નાતાલ પર મને મળવા આવીશ કે શું કઈ રીતે? તારો પ્રોગ્રામ છે.
હા યાર હું તો ચોક્કસ જ હે ને આવવાનું પ્લાન કરી રહ્યું છું પણ આપે હેને આ વખતે એમ કરી કે બધી બેનપણીઓ હને ભેગી થઈને મળી. તો વધારે મજા આવશે હું એક આવું એના કરતા બધા આપણી આખી ટીમ હોય તો એન્જોય કરવાની પણ મજા આવે અને આપણેે બધા સાથે મળીને હને ગેમ પણ રમશું તને ખબર હ કે સિક્રેટ સાતા વાળી ગેમ રમી તો કેવું રહીશે બહુ મજા આવશે તેમાં તો તે રમી હ એ ગેમ
અરે વાહ આ આઈડિયા તો એકદમ મસ્ત જ છે એમાં છે ને એવું હોય કે ઈ ગિફ્ટ વાળી ગેમ હોય એ આપણે એનો અ અ ખબર ના હોય કે આપણને કયું ગિફ્ટ મળશે એમ એટલે એ રીતે મ્યુઝિક વાગતું હોય અને એ ગેમ રમવામાં આવે તો આપડો તો એવો ટાઈમ વિચારવામાં જ હોય જાય કે ઈ આપણને કયું ગિફ્ટ આવશે તો કેટલો રોમાંચક લાગે
હા યાર બિલકુલ અને જો હું તારા માટે પણ એક બહ સરસ મજાની સરપ્રાઈઝ ભેટ લાવીશ પણ અત્યારે એ સરપ્રાઈઝ શું છે એ હું તને કેવાની નથી જયારે આવું ત્યારે તને આપીશ અને બીજી ફ્રેન્ડમાં મેણી બધી ગિફ્ટ લેવાનું વિચાર્યું હ તું પણને એમના માટે કઈક ને કઈક ગિફ્ટ લઈ લેજે બરાબર
અરે તે તો અત્યારથી જયાર મારી ઉત્કૃષ્ટતા હને વધારી દીધી પણ સાચું સાચું કવું તું આવ એજ મારા માટે તો મોટી ભેટ હોય કેમ કે આપે મળી અને ફન્ડ સર્કલ બધું સાથે ભેગું થાય એનાથી વધારે મારા માટે મોટી ગિફ્ટ તો શું હોય શકે
હા પણ તું હંમેશા આવું મીઠું મીઠું જ બોલે છે જો હું જયારે ત્યાં આવીશ ત્યારે આપણે શહેરની લાઈટિંગ જોવા જઈશું અને ચર્ચની મુલાકાત પણ લઈશું નાતાલની રાત્રે જે શાંતિ અને રોનક હોય છે તે અદભુત હોય છે અમારે તો અહી કઈ ચર્ચ છે પણ બઉ એટલું બધું મોટું નથી સાબ નાનું એવું હ પણ તમારે ત્યાં તો મેં જોયું હ કેટલું બધું મોટું ચર્ચ છે
ચોક્કસ આપડે તો અમારે અહિયાં તો છે ને થોડેક દૂર જઈએ ને તો મોટું તું આવી જ છો ત્યાં તો પણ એ ચર્ચ તો બહ આહી ન પ્રખ્યાત છે અને એક જ છે આટલામાં એટલે બ બહુ સરસ છે ને બધ બધા ભાવિકો છે ને ત્યાં ચર્ચમાં આવે અને એ ચર્ચમાં તો તને ખબર છે ને કેવું હોય કે આપણે અ ત્યા કોઈ જાત ન ત્યાં અવાજ ન કરવાનું હોય સાવ મૌન ધારણ કરવાનું હોય ત્યાં જઈને મીણબત્તી સરગાવાનું હોય પછી એક ચેર ઉપર બેસી જવાનું હોય અને જે પણ આપણે પ્રાર્થના કરી હોય ને તો ત્યાં એક આપણે પ્રાર્થના કરવાની હોય અને ચર્ચમાં તો આ રીતે હોય તો આપડે ચોક્કસ પણે તું આવજે અને આ પડે જમવા પણ જઈશું પણ હા તું આવે એટલે મને હે ને અગાઉ થી જ જાણ કરજે જેથી હેને ઉતારા માટે કોઈ ચોક્ કસ સમય કાઢી શકુ
હા યાર ઈ તો હું તને પેલાથી ને જાણ કરી દઈશ અમારે સાથે હે ને હું મારા ભાઈને પણ લેત આવીશ એને હે ને આ વખતે હેને સ્કૂલમાં અ કંઈક દસ દિવસનું નાતાલનું વેકેશન પડ્યું હે તો છોકરા એ બધું જોવે તો એ બાને એમને પણ એ બધું શીખવા મળે અને એ પણ એન્જોય કરે તો એવી રીતના એ મને પણ ઈ હેરાન ના કરે બરાબર અને હું હે ને મારી ટ્રાઈવલ ની ટિકિટ બુક કરાવીશ એટલે તને જણાવ વીસ જો કે ચિંતા ન કરું હું તને મારી ટિકિટની વિગતો કોઈ પર્સનલ માહિતી સરનામું કે કોઈ અ ફોન આવે તો ઓ ટી પી નથી આપવાની આપણે ઓનલાઈન સુ સુરક્ષ ક્ષાનું પણ પૂરું ધ્યાન રાખવું જોઈએ ને યાર
હા એ બિલકુલ સાચી વાત છે તાારી આપડે છે ને હંમેશા જાગૃત જ રહેવું જોઈએ એ અને આપણા ફેમિલીમાં પણ બધાયને જણાવવું જોઈએ કે આ જાતની કોઈ પણ આપણી પ્રસનલ વિગત છે ને કોઈ પણ કોઈને શેર ના કરે કેમ કીં કેમ કે બેન્કિંગ વિગત કે અંગત સરનામું આપડે કોઈ પણ સાથે નઈ શેર જ નો કરવુ જોઈએ એટલે આ વસ્તુનું તું પણ ધ્યાન નાખજે અને એવું હોય તો મને તું મને કહી દેજે તો ટિકિટ હું તારી કરાવી આપું એમાં શું થઈ ઈ ઉં કરાવી આપીશ તો તું પણ તારી રીતે હે ને સુરક્ષિત રેજે અને બધું ઈ ધ્યાન રાખ અને બધું ઈને આપડે કંઈક સારું એવુ બધુ પ્લાન કરજે
હા યાર એ વાત નુ તો હું ધ્યાન રાખીશ પણ ઉં એમ કેતી તી કે હેને અ નાના છોકરા માટે હેને આપણે ઓનલાઈન ઓર્ડર કરીને અ કપડા પણ મંગાઈ લેઈ
હા એ તો તારી સાચી વાત છે અને મં ઓલું ક્રિસમસમાં માટે ના તો ઓ પેલા આવે ને સાન્તાકલોઝના અ એ મંગાવી લઈએ કેમ કે મારે પણ છ યર્સ અને ને ત્રી અ ત્રી યર્સ માટે ના હે ને જોઈ છી કપડાં અને એક હીને તણ મહિનાના તણ મહિના માટેના એક જોઈએ છે ટલે આપડે ઈ સાઈઝના આપડે તણ નંબરના, પાંચ નંબરના અને સાત નંબરના એઈ મંગાવી લઈએ એવું લાગે ને તો આપડે કાં ઓનલાઈન ઓર્ડર કરશું નકર એવું લાગે તો તુ આવ ને તો થોડીક વેલી આવી જાય ને તો આપડે સાથે મળીને બજારમાં ઈ ખરીદી કરી આવીએ કેમકે પછી મારે પણ પછી ટાઈમ ન રી પછી એન્ડ ટાઈમે હે ને ઈ મળતા નથ્ થી નકર એવું હોય ને તો આ એક દિવસ માટેનું જ હોય તો આપડે રેન્ટ ઉપર લઈ લઈસુ તા સુું કેવાનું
સારું એવું હોય તો રેન પર લઈ લે પણ મારું એવું કેવાનું થાય કે આપડે દર વર્ષે લેવા જ પડે તો પછી આપડે હેને આ વખતે લઈ જ લેઈ એવું કરીને સાથેને હેને એ ની સેન્ટાની ટોપી પણ લઈ લઈશું બરાબર?
એઈ તારી વાત સાચી છે પણ લઈ લેયે પણ મારું કેવું એવું છે કે હે ને પછી હે ને ટૂંકા થઈ જાય હે તો પછી એને બીજા વર્ષે કામ આવે પછી પાછા બીજી વાર એને કામ નથ આવતા તો ખોટે ખોટા આપણે જાવા જ દેવાના ને
હા ઈ વાત પણ સાચી છે યાર પણ સારું તને ઠીક લાગે એમ કરશું બરાબર?
હા તો તું આવ ને તો આપડે હેને લઈ આવીયે જ કેમ કે મારે ર ઉપર જ લેવા છે અત્યારે તો તું આવતો મને કક વધારે આઈડિયા આવે
સારું અરે બાપરે વાતો વાતોમાં તો યાર ખબર જ ના પડે કે ફોન પર લગભગ આપડણે એક કલાક થવા આવ્યો આપડી વાતો ક્યારે અંત જ નથી આવતું યાર
હા સાચી વાત છે તારી તારી સાથે વાતો કરવાનો કંટાળો ક્યારે યાર આવતો જ નથી પણ સમય ક્યારે પસાર થઈ જાય છે ને તે ખબર જ નથી પડતી પણ હવે મારે મારે પણ થોડું છે ને ઘરનું કામ બાકી છે તો હું હે ને મારે ઘરનું કામ નિરાતે પતાવી લઉં તો આપડે પછી મળીએ અને પછી નિરાતેે વાતો કરશું
હા ચોક્કસ તારું ધ્યાન રાખજે અને ઘરે બધા વડીલો ને હને મારી યાદ આપજે અને તને અને તારા પરિવારને મારા તરફથી નાતાલ ની ખુબ ખુબ શુભેચ્છા અને મેરી ક્રિસમસ એડવાન્સમાં
આભાર તને પણ હેને મેરી કિસમસ અને આપડે હેને હવે જલ્દી મળીએ ખુદા આપીશ હઝબાઈ
બાય ખુદા હાફિસ